આવે છે અવાજ?
હ મન તમારો આવે અવાજ બરાબર.
હા તારો પણ આવે છે.
બસ ચાલે જો.
શું કરે જમણ બમણ પતી ગ્યુ?
હ પતી ગયું તારું? સોમનાથ સોમનાથથી કેટલું છે તારું પેલાં પહેલાં સૂત્ર આવે ને તમારું ગામ આવે હા પેલા તમારું ગામ આવે.
પેલા સોમનાથ આવે.
એવુ?
અ હા અહિયાં થી જુનાગઢ થી આગળ જાય એટલે હા જુનાગઢ થી જાવને તમે કેશોદ, કેશોદ થી વેરાવળ આવે વેરાવળ બાજુમા સોમનાથ થાય સોમનાથ ત્યા આગળ રસ્તો જઈ ને ત્યાંથી મારા ગામનો રસ્તો આવે સુત્રરાપડા
તો ઓલું જે સુકે પાડા પાડાવાળી સમાધિ ઈ કઈ જગ્યાએ?
કઈ?
ઓ પાડો હતો ખબર?
અરે હા હા હા એ સતાધારનો પાડો સતાધાર હા. હા મેં પણ નથી જોયું યાર સમાધી તો
ઈ પેલા આવે ને સોમનાથ તો છેલ્લું નથી આમ જોવા જઈ તો?
ના ના સામ જોઈય તો દરિયાના કાંઠો જ છે તો સોમનાથ એ બધો આખો પટ્ટો જ છે આ કેમ સોમનાથ આપડે માંડવી મુન્દ્રા દરિયા કાંઠે માંડવી દરિયાને કાંઠે એવી રીતે.
અચ એવું નથી કમ નથી આગળ મતલબ પૂરું નથ થાતુ
એટલે એટલે સોમનાથ દરિયાના કાંઠે જ છે એમ દરિયાના કાંઠાને કાંઠા ને કાંઠે રસ્તો હે ઓમ
અચ્છા ઓકે ઓઆથી આગળ બીજી બધી
હા હા હા હા એવી રીતે આગળ જતા એમ પછી મારું ગામ આવે. પછી આગળ કોડીનાર આવે એ બધું દરિયાના કાંઠે જ આવીએ પછી બવ આગળ જઈ તો દીવ આવી જાય ઉના આવી જાય ને એવી રીતે
હ દીવ પહેલાં ઉના આવે પછી દીવ આવે ને?
હા ઉના ને દીવ આમ બાજુ બાજુ માં જ છે વધાર કઈ ગેપ નથી. પાંચ સાત દસ કલોમીટર નો ગેપ હે. બસ ઉનાઈથી વધારે કઈના દસક કિલોમીટર થાય.
હા, એક ફ્રેન્ડ છે એ છે ઉનાનો.
ઉનાનો.
હા ઉ ના બાકી એકકોડી ના હા કોડી નાણું તો મેંથી કીધું, તને ખબર એક આકૃતિ કરી હ તારે.
હા હા હા, કોડીનાર થી કઈક ઉના થતું હશે. ત્રીસ-ચાલીસ કિલોમીટર જેવું થતું હોય ને, ત્રીસ-ચાલીસ
ઘણો દૂર થાય, ભુજ ઘણું દૂર થાય.
હા, એ તો છે.
ભારત.
અમારે જવું હોય તો, એ ચારક કલાક નીકળી જાય આરામ થી. દીવ જવું હોય તો, ચાર અહિયાયાથી તો ભૂલ. રા એમાં હું અહિયાંથી જે ગાડી જાય ને, ભુજ થી બસ એ બધી એમ. ફરી ફરી અમુક ઓચી જાય છે, ડાયરેક્ટ આપડે જુનાગઢ થી ને, રાજકોટ થી રસ્તા જાય, ગીરમાં થઈને.
હા હા હ.
હા તાલાળડા થાય ને, એ બાજુ તાલાળ બાજુ ને રસ્તા જાય, ત્યાંથી ડાયરેક્ટ વહી જાય, એવું હોય.
એ હાર એઈ નજીક પડે ને.
હા, બાકી ગાડી છે. એવું નથી, બધી આપણે છે, એક બસ આમ થી અમારા ગામ માંથી નીકળે થઈ ને નીકળે, એવું જ.
ફરી ફરીને કોણ છે? આપડે ઘરે પહોંચવાની કામ ને.
હા, એટલે તો.
બાકી આ જય સોમનાથ દ્વારાનું કામ કેવું કે?
એથી સારું, હું કયાથી કરાવી રાખવી પડે ટિકિટ. હા, સ્લીપર. એમાં સ્લીપર હને સિટિંગ એવું હોય લગભગ.
હચ્ા બેબેગ બેબેગુઆ ટાઈપ આવેવે એ એસી, નોન એસી પણ છે નહીં એ લોકોની.
વધું બધું, વધુ એસી, નોન એસી બધી બસ એની પાસે. એક જ હાલે ને, પ્રાઈવેટ ટ્રાવેલ્સ અહિયાંથી ભોજથી. આપડે જુનાગઢ, વેરાવળ બાજુ સોમનાથ ની જ હાલે છે. કંઈ ક્યાં હાલવાતી છે?
કેવો મતલબ, આમ નામ કેવો થાય.
હમ, નામ સારું છે ભાઈ. હા, બીજી એક સાલ વાત જતા નથી. એક એટલા છોડા ને.
ટ ખલી
હવે લગભગ જાડેજાત છે, લગભગ. તો બાપુ, હ, અમારી બાજુ એવું હોય. બે વાર એક છે.
આમાં કોઈ ના પાડી શકે, પણ એ પાવર નો
તો પછી, હમ
હા, પટેલ વાળા જ બાજુ, હા. પટેલ અમદાબાજુ હાલવાણા દેનું.
હા, એજ ને પર્સનલ થઇ ગયું. જોકે અમદાવાદમાં ઘણી બધી ગાડી જાય છે ને. હા, આ તો પછી હું સ્પેસિફાઈ થઈ ગયું ને અમારી બાજુ.
હા, હું એ ગતો હતો ને, ચારઠેડમાં.
હા, ઘણી બધી જાય હે ફાલ્કનને, આને તેને ફ્લાની-ઢીકની ને.
અમદાવાદ હોત.
અમદાવાદ માં તો ઢગલા-ઢગલા જાય બહુ, હને.
લોકલ થઈ ગયું, અમદાવાદ તો હવે.
હમ્મ, એતો વાત છે. માણસો જો કે અહીંયા થી ભૂજ થી અમદાવાદ જવાવાળા. દુનિયા ના માણસો હોય એમ જ કે, બધા ન ધંધો હલા એટલા માટે. અહિયાયા થી બીજી બસો ચાલુ થાય ને વેરાવરની તોવા પછી સોમનાથ વાળાનો ધંધો વીખાય જાય એટલે
ઈએ આનો મતલબ પબલિક ઓથી આશે રેગ્યલર પબ્લિક ઓછી પબ્લિક
રેગ્યુલર વચ્ચી એ ને રેગ્યુલર આપ એટ એલી બસ્ ભરાય ને એટલી હોય છે એમ જોતું પછી બીજી કોઈની બસો આવે હા એની બીજી કોઈ બસો આવે હા હા
થોડા ઘણા પૈસા હોય જો સોમનાથમાં જાય બાકી બધા એસટીમાં જાય એમ
હા બેેસ્ટ એ શુ સારી જ છે વોલ્વો આવે
હા ઈ તો સારી બહુ સારી ઈ તો
હમ્મ એનું ભાડુ એને સોમનાથ જેટલું છે થોડું વધારે તો સોમનાથ જેટલું જ છે આજુ બાજુ
પાસો તેરસોજ ગઈ છે.
હા આ આ સોમનાથ ટ્રાવલ્સ ના એટલો જ છે હજાર જેવા
હો એટલા થઈજાય
એના કરતા શું મતલબ આમ સારી હે બસ આની જે વોલ્વો હોય ને
હા
ડીલ સારી હે
એ તો બુદ્ધિ વારી તમારી જાય ને તમારી
હવ હવ બ જતી બાકી તો એસટી વાળા તો ઘણી બધી જાય હે વેરાવળ ભુજ હે કોડીનાર ભુજ હે કેશોદ ભુજ હે ઘણી સોમનાથ ભોજ હે
જ્યારે જોવ ત્યાં મળી જાય હવે સ્લીપર બધી
બ પુ નમ તો તહેવારમાં તમે કરોણ થી કઈ મળે ન પેલી એક મહિનો પેલા બુક કરવી પડૅ હો અયાથી હા એસ્ટી માં એસ્ટી માય જગ્યા નો હોય અરે સાદો ડબ્બો હોય ને સાદો ડબ્બો થ્રી બાય ટુ એ જે છે ને ગુર્જર નગરી ડિલક્ષ એક્પ્રેસ ને એમાંય જગ્યા નો મળે
કમાણી થ વધારે ઘરથી આવાજવા હોયને
હવ એટલે પેલાથી બુક કરવી જ પડે તારે પછી મેળ ન હોય
શું લાગે હું આવશે ચેન્નાઈ વાળા માણસો
હ પાછાળ લેબમાં
કાઈ ખબર નય હો ભાઈ
તો એમને બીમારીવાળું
આપડે હું આવે તો ઠીક છે કઈ નઈ
મતલબ આવશે પણ હા એનેમ એને એમ માંડ ઘરે જવા મેળ પડ્યો
હા હા હા એ તો પછી એમ જ હોય ને પાછી તો ક્યારે આવે એટલા દૂર થી હેને એના અગર તો અઠવાડય રોકાાય નને જાય હવ
હા બીમારી બાડના દઈ દેસું એમ
હ કોણ દેખે એમ કરીને
આજ શું નવું નવું હોય એટલે એ હોયને આવ કમાની એટલી બજ હા અને પછી આ બધી રયલ્સ ન ખબર હ એમાં છાપ ખરાબ પડે કે આમ થાય એવું કાઈ ના હોય
હમ હમ હ નવું નવું ચાલુ કર્યું હો દુકાન એમાં હું હોય
તો હજી તો કે કે ખબર કે મહિના દતે જ મલે
હ હા
હા દા દા બા બાર બારજી માણસો
વાતો ખલી હો એવું જ છે એ ખલી કેવા પૂરતી આ
પૈસા ક્યા એમાં.
હા એ તો કોપી કેઈ ની યાર બાકી તો બીજું ને બધું
નકા તો માણસ આવે જ નહી પાછા.
હા તો એવું કઈક મતલબ તારું રીઝન હોય વેલીડ હોય બરાબર હોય કે તારું ઓપરેશન વપરેશનય હોય કેવું કઈ હોય ને મતલબ કે સાત આઠ દિવસ કે રજા રાખી હોય તો તારા પૈસા નથી કાપતો એ સારું હોય.
એ વસ્તુ તો ઘણી સારી એ તો મેં જોઈ કે મતલબ હા એ વસ્તુ તો સમજે એ વસ્તુ સારી છે.
હા મતલબ આગળ નેક્સ્ટ મહિના વધારે લીવ થાય ને પેલેસ થઇ જાય એમ.
હમ્મ. તેમાં ઉધાર કરી નાખે એ વત સારી નાખે બીજી જગ્યા નથી આવતું આ બધી વસ્તુ.
ના જ હાલે હા આ સારું હોય લીવ માઇનસ માંય હતી ખબર એક બે જણાની તો. એવું ક્યાંય ન હોય બાકી.
માઇનસ માઇનસ સિસ્ટમ હોય જ નહીં. જેટલી હોય એલી દઈ દો બસો વાત પતે ના પતે પૈસા કપાવો.
હમ્મ લેકંપનીને એ જ જોતી હોય કે કાપવા આવના
હા.
હને લગભગ મોટી બધી નાની નાની કંપનીઓ એજ જોવે ક્યાં માણસોને પૈસા કપાય એમ.
હ તો તમે ઓપરેશન તમે ગમે એમ હોય ઈ અમે નથી જોતા બસ તમે આવી જ જાઓ.
હો આપડું સારું હે એટલું.
એ વસ્તુમાં તો મને જ્યારે આવ્યો ને ત્યારે એ વસ્તુ અ અત્યારે મને કીધી હતી કે મેં પૂછ્યું રજાનું કેટલું છે એમ. તો કીધું એને મહિનામાં એક દોઢ જેવી મળશે પછી અઢી જેવી થઇ ગયા હશે એમ. ભાઈ તો કદાચ કંઈ કામ હોય તો એ તો એવી હામજી લઈશું પડે એમ એમાં કંઈ એવો ઈસુ નથી એમ. એ બધી વસ્તુમાં આ છૂટછાટ છે એમ ત્યારમાં જ થયું કે નહીં આ બધી વસ્તુમાં એટલું નથી એમ.
ના ના ત્યારે મળે તો અત્યાર થી ત્યાંથી જ મળે એ તો જમા છેલ્લા છ મહિનાને થઈ જાય એવી રીતે એમ.
હા એ તો છે હવે ત્યાં મે કીધું કે રજા બજારનું કંઈ ઈસુ કઈ છે નહીં. જ્યોતિલ મલિયાસ આપણે આપણે હામજી લેશું એમ બા આ આવું કોઈ વિેચારવાળો કોઈ કે નહીં આપણને.
હો હો હો એ ઘણું બધું સારું હોય તો.
માણસોને તકલીફ પડે એવું ઓછું હોય મતલબ એમ.
હા.
વચમા હમ્મ. વચમાં અમને એવું આ હતા ફીડબેક ફોર્મ હા હા. હા પાછા લેવા નથી આ એકવાર
હી હી હી હી ફોર્માલિટી કરવા ગયા મા મજા જ પૈગી.
દોઢ મહિનો થઈ ગયો કે ભર્યા કેને આ બધી એક તો છ મહિના પછી યાદ આવ્યું કે ફીડબેક ફમ્મ ભરાવવાના હે અને પાછે ભલાઇને પાછે પૂછ્યું ની કે પર લાઓ પાછા દે પાછા તો દર્દીઓ હોય એમ.
એકાદ વર્ષ લીવ હોય ને તો આ દિવ્યા આવી ને. ત્યારે એની પાસે ભરાવ્યા હતા. પછી ધીરે ધીરે ફિલમ પૂરી થવા આઈવી એવું હોય એટલે હો નવું નવું હોય ને એવી રીતે. ચાલે એવી રીતે.
હા મહિનાના
ખબર અમુકોજેક્ટઇમ્પર્ન્ટ આવી જાય તો બીજો જૂનો પ્રોજેક્ટ ભુલાઈય એ રીતે.
આપડે ભુલાઈ ગયા ને બધા ભૂલી ગયો.
હ અત્યારે ફોકસ છે એની ઉપર જ ફોકસ છે એવી રીતે.
હા એ જ્યાં હોય ત્યાં આવજ બાકી ક્યારેક ના હો ત્યારે દાવ. કેવાનું ચાલુ કરીએ આપણે એ.
હા એલે મલા જેવું હ.
વાચીમાં તો એક ટાઈમમાં તો હોને ત આમ. સુુંથી સુથી રોજ આ આવ તો ખબરને પૂછા કરવા.
હા.
હા તો પૂછે આજ કા તો ગલ શું થયું એમ.
વચ્ચે જોઈએ ને આપડે જીઓ ક્રિકેટ મા.
હા એ તોઈ જ કઉું ને વચમાં રોજ આવો તો ખબર ને જોવા.
પછી એને ડઇવર્ટ કરી નાખ્યો
હા હા. કલર લગાવવાનું આ લગાવવાનું એ લગાવવાનું બધું ગબ યાદ નથી આવતુંને.
હલી આારે ધીરે ધીરે હેના.
સમય સમયની વાત ત્યારે સમય ન એય હતો હવે આ તો. સમય સમય ની વાત એમ કહું.
હા એ વાત તો છે મને હમણાં ખાલી માર્કેટમાં ઓો ભેગો થયો હતો અભિષેક.
અભિષેક હતો ને આપણી લેબમાં પેલા એ.
હા.
અભિષક શર્મા પેલા અહંયાથી ગયો હતો અદાણી અદાણી માંથી બીટીમાં આવી ગયો.
હા આહી તો યાદ આવજ્યું.
હા હા હા તો કરતો હતો બધી કેમ હાલેમને.
હમ હમ હમ હમ.
હમ સારું એ ભલે ભલે.
ભલે હાલો.
હાર બાય બાય.
બાય બાય અ.
હા.